હલો અવાજ આવી રહ્યો છે મારે. તો આજે આપડે ઓનલાઈન કેમ ના. છે તેના માટે જાણવાનું છે અ તમે જાણવા માટે રસ ધરાવો છો.
હા બોલો.
તો આજના આજના જમાનામાં અત્યારે એટલા બધા સ્કેમ ઓનલાઈન થઈ રહ્યા છે જ્યાં ફ્રોડ જેમ કે કોઈના મોબાઈલમાં ઓટીપી જાય ને પૈસા કાપાઈ જાય ને બધું ફોડ બહુ ચાલી રહ્યા છે તો ઘણા સમયથી આને બંધ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે પરંતુ બંધ થઈ રહ્યા નથી કારણ કે આ બધા ઓનલાઈન ફોડમાં ઘણા બધા ના પૈસા ઓનલાઈન કપાઈ જાય છે પાછા રિફંડ પણ મળ તા નથી તેના કારણે લોકોમાં બઉ. જેના કારણે લોકોમાં ઘણા બધા ડર ફૈલાઈ ગયો છે અને તેનાથી લોકોમાં ઘણી આમ આફરાતફરી મચી ગઈ છે. તો તમે તેમના વિશે શું કેવા માંગો છો તે તમે
અરે ન જોકે તમે ધરે જો કે ઓનલાઈન છે એમ આજે લોકો લોકોમાં ઘણો ઓનલાઈન પેમેન્ટ ને જીપી આર. ફોન પે કે પછી જેમ કે અન્ય એપોમાં લોકો વાત વાપરી જાય છે જેમ કે ઓનલાઈનમાં તે બો ઘણા સ્કેમ કેમ કે જે કે લોકો લોકો ન ફોન આવે કે જેમથી. ઓ ટી પી માંગે તો તેઓ તમે ઓ ટી પી આપી દઉં તો તમે તેમા પૈસા જે હોય તે તમારા ખાતામાં છે કપાઈ જાય છે જેમ કે આમના સ્કેમ થઈ જાય છે જેમ કે તેઓ લોકોને આ આજના જમાનામાં લોકો ઘણું પૈસા માટે ફોન માટેથી ટ્રાન્સફર કરે છે જે કે લોકો કમાવા માટે લોકો ના
લોકો ઘણા ઓનલાઈન નો ઉપયોગ કરી રહ્યા છે જેમાં
આ આજના સમયમાં લોકો ઓનલાઈન કે જેમ કે જેમ કે ઓનલાઈન આજના સા સમયમાં આજના સમયમાં લોકો ઓનલાઈન ઘણું હમ્મ રે છે જેમાં આજના લોકો લોકો ફોન પે ગૂગલ પે પછી જીપે નો ઘણો ઉપયોગ કરી રહી છીએ. જેમાં લોકો નું નવી નવી સ્કીમો આવે છે જેમ કે ઓનલાઈન એપ કેમ કે ઓનલાઈનમ ટીનપતી પછી પછી તીન પ તે જેમકે ક્રિકેટને ના જેમ કે તેઓ લોકો તેમાં પૈસા નાખી રહ્યા છે તેમાં લોકો સ્કેમ ઘણા કરી રહ્યા છે. જેમ કે તવો લોકો સ્કેમ થતા હોય છે તેથી કરીને કરીને તેઓ ઘણા ઓનલાઈન સ્કેમ થઈ રહ્યા છે જેમાં ના હોય છે જેવો કે તેવો પછી લોકો ઘણા
તો તમે જેમ મને જણાવ્યું તેમ ગૂગ ગૂગલ પેને જીપેને ફોન પે ને એમાં પેટીએમમાં જે ઓટો પે થાય છે જેના કારણે લો લોકોમાં ઓટોમેટીક પૈસા કપાઈ જાય છે જેનાથી એમ બધું જાણવા મળ્યા કરે છે એમ. એના કારણે આ બધું ગૂગલ પેને બધું બંધ થઈ જાય છે જેના કારણે બધા ઓટો પે ના લીધે લોકોમાં ભઈ છે જીપે ન અંદર કઈ કરવું હોય તો એમના માટે જો કોઈ ઓટો પે પહેલા બંધ કરી દેવાનો પછી તેને યોગ્ય સમયે ચેક કરવાની જેમ કે તેને ગમે તેવી કેમકે કરો નહીં અને જો કોઈ ફોન પર લિંક અથવા કઈ પણ મોકલાવતા તેને ઓ ઓપન કરવા પહેલા તેમના વિશે બધી જાણ લેવું જરૂરી છે જો તે કાર આગળ જો તમે તે લિંકને ઓપન કરશો તો તે લિંક પર કઈ ગૂગલ પે અથવા ઑટો પે થઈ ને તમારા ખાતામાં જેટલા પૈસા એટલા ઓટોમેટિક કપાઈ જ શે જેનાથી તમા પાછા રિટર્ન પણ મળશે નહી આ બધું ધ્યાન રાખવાની બાબતમાં તમાર બધું સમજ સો કે અને કે તમે જણાવજો ને જો ગૂગલ પેમાં ઓટો પે એ બંધ કરવું હોય તો તેમને પેલે જોવા પડે વિડીયો કે ઓટો પે કાંથી બંદ થતું છે નહી તો તમારા ઓટો તેમાંથી દર મહિને જેટલા હશે તેટલા દર મહિને અમુક જેટલા પૈસા કપાતા રહે છે જાતે જ તેને બંધ કરવા માટે અમુક વસ્તુ આવે તેને ઓફ કરી દેવાનું રહે છે જે તમે આ બધી સાવચેથી ઓનલાઈન સ્કેમ થી તમે બચી શકો છો. આ બધુંનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે તો તેથી તમે આગળ શું જણાવશો તે અમને કહેજો ને એ આના વિશે શું છે તે કેવો.
તમારી વાત સાચી છે. કે આજના લોકો જેમ કે ઓનલાઈન સ્ટ્રીમ માં જેવું કે ઇન્સ્ટાગ્રામ પરથી વેબસાઇટ આવે છે જેમાં એડ આવે છે કે જે કે આઈફોન હોય હજાર તમે હજાર ભર સો તો તમને આઈફોર્મ હજારમાં અ ફ્રીમાં આપવામાં આવશે જેમ કે તેઓ હજારમાં નથી આપવામાં આવતા નથી એ કે જેવ કે લોકોનું ઓ આપને જૂઠું જતા રહે છે જેમ જે તમે હજાર નાખશો તો તમને હજારના આવી મળી જશ છે પછી તેઓ લેવર ચાર્જ પાસે પાછું કહે છે કે તમે પાછા હજાર નાખશો તો પાછા દેલો ના હાજર રહેશે તેઓ તેઓ પણ ફોન નથી મોકલતા પણ પરંતુ લોકો ફોનના પૈસા જ કઢાવતા રહે છે જેવો ઘણો સ્કેમ થઈ રહ્યો હતો તેઓ તે આજના લોક ફોન હજ હજાર ની વસ્તુ બતાવે વિન તેઓ પાન્સો માં ક વેચવા મંગે છે પણ તેઓ પહેલા પ્રથમ ડિલિવરી ચાર્જના પૈસા લઈ લે છે પણ પરંતુ પૈસા નથી આવ તેઓ પ્રોડક્ટ નથી મોકલતા સ્કેમ કરી રહ્યા છે ઘણા આજના સમયમાં લોકો ઘણા કેમમાં ફસાઈ રહ્યા છે જેઓ કે એ લોકો ઘણી નવી ન વી એપો મા પૈસાને અકાઉન્ટ ગૂગલ પે કે તેવું કે ગૂગલ પે નું અકાઉન્ટ પર લોૉગિન કરી દે છે તેઓના પૈસામાંથી તે કસરત કરતા જ તેઓ લોક તેઓ સ્કેમ માં ફસાઈ જાય છે જેઓને પોતાના માંથી કપાઈ જાય છે જેવું કે આજના સમયમાં લોકો ગૂગલ પેને ગૂગલ પે કે જીપે ફોન પે કે વધારે યુઝ કરતા હોય છે જેઓના આજની પેઢીમાં લોકો ઘણી નવી નવી પ્રકારની એપો આવે છે તેમાં લોગીન કરી દે છે કે તેઓ કે સ્કેમ ઓનલાઈન સ્કેમમાં ફસાઈ જાય છે જોકે લોકો સ્કેમ ક થતા થતા હોય છે જેઓકે આજના લોકો તમને ઘણી જગ્યા જોવા મલે છે તે ન્યૂઝમાં પણ આવે છે કે ઓનલાઈન સ્કેમ થતાં ઘણા પ્રકારના હોય છે જેઓ કે ઓનલાઇન સ્કેમ જેમ કે ઈન્સ્ટાઓ ઇન્સ્ટા કે પછી અન્ય એ પ્રોપર પર એડ આવે છે તેમ તે તેઓ એડ જોઈને તેઓ લોકો પ્રયાસ કરે છે કે હું મંગાવીશ તો હું સારું પડીશ ટો ભી તેઓ મંગાઇ તેઓ પછી તેઓ ગૂગલ પેનું પૈછ અકાઉન લખે છે તેમતે પૈસા તેઓ ટ્રાન્સફર કરે છે તેથી તેઓને સ સ્કેમ મા થી તેઓ સ્કેમ સ થઈ જાય છે જેવું પેલુ આજના સમયમાં લોકો તેઓને ને ઓનલાઈન સ્કેમમાં ઘણું સ્કેમ થત તો રહ્યો છે જેવું કે ઓનલાઈન સ્કેમ થતાં લોકો પણ થતા હોય છે જેવું કે આજના સમયમાં લોકો ઓનલાઈન અને જીપે નો ઘણો ઉપયોગ કરી રહ્યો છે જે પેમાં થતા થતા
અમારે એ કેવાનું છે કે જો ઓનલાઈન સ્કેમ ને દૂર કરવો હોય તો તમે સૌથી પહેલા આ જે ઇન્સ્ટાગ્રામ છે ઓનલી બીજી એપ છે સ્નેપચેટ છે એવુંમાં જો તમે બતાવતું હોય છે એમને દૂર એનાથી દુર રેવાનું છે એ એપલી કેસ એન તમારે વાપરવી નથી જેના કારણે તમે આ બધું જે લિંક ખોલો છો એને હજાર રૂપિયા વાળા આ પણ જે તમે કીધું છે, હજાર રૂપિયામાં મળતો નથી એ વાત સાચી છે. કારણ કે જો એક એ મળતું હોય તો બધા અત્યારે એમ બધા આઈફોન લઈને ફરે છે પરંતુ આ બધુ સ્કેમ છે જો એ કરે એ સ્કેમમાં ફસો છો, તો જાતે ગૂગલ પે છે અથવા અન્ય કોઈ બી માંથી તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે જેના કારણે તમારે પરિવારનું તેમજ અન્યનું બ ધું જે ભરણ પોષણ થાતું હોય છે, તેમાં રકમમાં બડુ કી જાય છે જેના કારણે આ ગૂગલ પે છે ફોન પે છે પેટીએમ છે બધું તમારે થોડા સમય માટે બન કરી દેવું જરૂરી છે જો એ બધું બન કરી દેેશો તો તમારે ઓટો પે વારું બી બધું બંધ કરવા જરૂરી છે નાઇ તો તમે ગૂગલ પે ડીલીટ કરી દેશો કે ફોન પે ડીલીટ કરી દેશો પણ પૈસા તમારે દર મઇને જે તારીખ હસે તે તારીકે તમારો ઓટો પે જાતે જ થઈ જશે એટલે એકાઉન્ટમાં પૈસા નાખ કોબી જરૂરી નથી પરંતુ જો ઈન્સ્ટાગ્રામ માં જો લિંક પથી આઈફોન ઈ બધુ ખરીદી કરવા જાઓ છો, તો તમે એ સાવચેતી ધ્યાન પૂરક બધું કરો કે જા જેના કારણે લિંક પર જાવું નહિ જેથી તમારે બધું પ્રોબ્લેમ થાય નહી કે એટલા માટે તમે આ બધું સાવચેતી રાખવું જરૂરી છે અને જો ગૂગલ પેમાં જો તમે પૈસા નાખો છો તો એ જરૂરિયાત પ્રમાણે વાપરવા જરૂરી છે નહી, તો હવે તમારા વોટ્સઅપમાં એક લિંક આવે છે તેમાં તમે ક્લિક કરશો કે કોઈને બી કોઈનો કોલ આવે કે ફ્રોડ કોલ આવે તમારા પર ઓ ટી ટીપી માંગે તો તમે ઓટીપી આપશો નહી જેના કારણે ઓટીપી ના જો ઓટીપી આપી ડેસો તો તમારા ખાતામાંથી તરત જ પૈસા કપાઈ જાશે અને તમારે પ્રોબ્લેમ પડી જશે તેવું હાલ થઈ જશે આ વિષય પર તમારે શું કેવુ છે.
હમ્મ
આ તમારે શું કેવું છે તમે જણાવજો ની જરાક
તમારી વાત એકદમ સાચી છે કે લોકો ઓનલાઈન સ્કેમમા ઘણા ફસાઈ રહ્યા છે જેમકે ઓ ટી ઓટીપીમાં લોકો ઘણા ઓટીપી કે સ્કેમ આપી રહ્યા છે જે કે કેમકે ઓનલાઇન
મુંતાઇના
આવયચે ત તે તે જેમકે લોકો ઘણા સ્કેમ કરી રહ્યા છે, જેમકે લોકો બેંકમાં લિંક હોય તે ખાતાને ક ઓનલાઈનમાં નાખી દેય છે. તેવું તે ઓનલાઈન ખાતામા ઓ હું લાખી દેય છે, તેઓ તે જે એના અકાઉન્ટ ખાલી કરતા જાય છે જેના પૈસા નીકળતા જાય છે. તેઓ પણ ખબર નથી પડવા દેતા કે જેમ પોતાના બેંકમાંથી જે સ્કેમ થઈ રહ્યો છે, તે નથી ખબર પડવા દેતા જેમ કે તે લોકો આજના સમયમાં કે ના લોકો ઘણા લોકો આપણા સ્કેમ થતા ર છે જેવ કે આજના લોકો આપ મા લોકો તો ઘણા શ કેમ કરી રહ્યા છે, જે આજના આધુનિક સમયમાં લોકો ઘણો પ ટીએમ પે જેમથી અકાઉન્ટનું પિન લખી રહી. કેનલાઈનમ ચાલી રહ્યા છે, તમા સ
તમારે એ કેવાનું છે કે જો તમે બધું થી દૂરવાનુ માંગો છો તમારે ગૂગલ પે એકાઉન્ટ ભરુ અત્યારે થોડા સમય માટે દૂર રાખવું જરૂરી છે અને તેમને તો તમને આગળ માહિતી જોઈ જ તો હુ, તેમ પાછો થોડી સમય પછી આપડે વાત કરી શકીશું હા તો પછી આપડ થોડા સમય પછી કોલ કરીને વાત કરી શકી હા ઓકે ઓકે વા